હલો.
હલો.
કેમ છો
મજામાં તમે કેમ જાવ
બસ આ બુક વાંચતી હતી.
ઓહ કઈ બુક વાંચે છો
નોર્મલ આપણે વાંચતા હોઈએ ને એ
હમ
હા પણ અમુક પુસ્તકોમાં કેવી કે સ્ટોરીઓ હોય ને એ ઘણી જામ ર પેલી રોમાંચિત હોય છે. તમે આમ જાણવાની આપણને આમ ઘણી ઈચ્છા હોય છે.
એ તો સા
મને તો આમ પુસ્તકો વાંચવાનું પણ આમ ઘણો શોખ છે
ઓહો
હા એ હું તો છે ને પુસ્તક કોને મારો સાચું મિત્ર પણ કઉને એ રીતે જ માનતી હોઉ છું
એ તો બહુ સારી વાત કીધી તમે
હા અને પુસ્તકો તો કેવું એમ જ્ઞાન ન અમૂલ્ય ભંડાર છે
હા
પુસ્તકો વાંચવાની ટેવ તો આમ વ્યક્તિમાં ધ્યાનમાં વધારો કરે છે અને એની વિચારશક્તિને પણ આમ સારી વિકસિત કરતી હોય છે
હા એ તો છે
હા અને આમ જીવનને પણ સાચી દિશા આપતું હોય છે અને આજના મ ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જરાય આમ ઓછું નથી થયું હતું
હા એ તો સાચું કીધું
હા કેમકે આજ પણ આમ તમે જુઓને તો જેમ કે અહીંયા કોઈ અમારે કોલેજમાં કે ક્યાંય ફેસ્ટિવલ આવેને અહીંયા જ એક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ હતો હતો ફૂડ ફેસ્ટિવલ પણ મેં એક સ્ટોલ જોયલો ત્યાં આમ બધી બુક બુકજ હતી
ઓહો
હા અને સાદી સાદી બૂકો નહિ પણ આમ તમારા જીવનને લગતી અને તમારા જીવનને આમ સારું બનાવવા માટે કઇ વાંચીએ એવી પુસ્તકો હતી. હ
બરાબર.
હા અને આમ કવ તો પુસ્તકો વાંચવાથી પણ આમ નવા વિષયો વિશે આપણને આમ મા માહિતી મળત. થી હોય છે અને આપણે જે ભાષા છે. એની ઉપર પકડ પણ આમ મજબૂત બનતી હોય છે કેમકે આપણે અલગ અલગ અ બુક વાંચતા હોઈએ છીએ. અને આપણા જે શબ્દ ભંડોળ છે. જે આપણેે શબ્દો છે એમાં પણ ઘણો બધો વધારો થતો હોય છે.
હમ
હા
તો આપડી ભાષામાં પણ અને વધારે વિકસિત થાય ભાષા આપડી
હા એ તો વાત સાચી અને વિદ્યાર્થી ઓ માટે તો પુસ્તકો એમ કહીએ ને તો ખૂબ જ ઉપયોગી હોય છે. કારણ કે તે અભ્યાસમાં આમ ઘણી મદદ કરતી હોય છે અને પરીક્ષાની તૈયારીને પણ સરળ બનાવ તી હોય છે.
હા
હા
અને આપડે ગમે એટલું ગૂગલ કા તો ચેટ જીપીટી કરી લઈએ પણ અમુક એવી માહિતી પુસ્તકોમાં હોય ને એ આપણને બીજે ક્યાંય ના મળે પણ.
હા એ તો વાત તમારી સાચી જ છે કેમ કે અમુક ઉપર તો કવુ મને કોઈ ટોપિક પણ એવું આપે ને જેના પર મારે પ્રેઝન્ટેશન દેવાનું હોય એનુ હું ગુ ગૂગલમાં ઘણું સર્ચ કરી લો પણ જે ડિટેલ આખી પુસ્તકમાં જે આલી હોય છે ને એવી હું ક્યારેય આમ ભેગી કરી શકતી જ નથી એમ. ઇન્ટરનેટ થી હા અને આપણામ જીવન ચરિત્રમાં પછી વિજ્ઞાન લઈ લો ઇતિહાસ લઈ લો સા સાહિત્ય લઈ લો અને પ્રેરણાત્મક પુસ્તકો પણ આમ વાંચવાથી છે ને જીવનમાં નવી પ્રેરણા મળતી હોય છે.
હા એ તો ખરું
હા. એટલે બને એટલું તમે પુસ્તકો વધારે વાંચો ને તો તમારા જીવનમાં આમ ઘણું જ મૂલ્ય વધતું હોય છે અને કેવાય ને કે તમારું વાંચેલું ક્યાંય વેડ વેડફાતું નથી.
હા એ તમે સાચું કીધું.
હા. એ વસ્તુ તમને હા અને ક્યારેક ને ક્યારેક વસ્તુ આમ કામ લાગી જ જાય છે તમને જીવનમાં અને એ ટાઈમે તમને ફીલ થાય કે હા મેં વાંચેલું આ એટલે મને આમ સારું કામમાં લાગ્યું.
હમ્મ.
હા અને પુસ્તકો વાંચવાથી કેવું કલ્પના શક્તિ છે સર્જનાત્મકતા છે અને એકાગ્રતામાં વધારો ઘણો થાય છે.
હા આપડી વિચારવાની ક્ષમતા બહું વધી જાય પુસ્તકો વાંચવાથી
હા અને નવા નવા વિચારો પણ આપણા મગજમાં ઘણા આવતા થઈ જાય છે. છે.
હમ્મ.
હા અને નિયમિત જો તમે વાંચન ની ટેવ પાડો તો મનેને આમ શાંત રાખ ની છે અને તણાવ છે એ પણ આમ ઓછું છુ કરવામાં ઘણી મદદ કરતી હોય છે.
હા.
કેમકે જો તમને પુસ્તકો વાંચવાની ટેવ હોય ને તો એક પુસ્તક તમારું મૂળ પણ આમ બદલી શકતું હોય છે. હવે કોઈ પુસ્તક લય લો જે કોમેડી છે જેમાં હાસ્ય વસ્તુ વધારે આવતી હોય છે તો એ તમે જયારે સ્ટ્રેસમાં હોવ કે તનાવમાં હોવ ત્યારે લઈને બેસો ને વાંચવા તોએ એ તમારો દૂર કરી દે છે
હા એ તો સાચુ કીધું.
હા અને અમુક પુસ્તકો તો કેવી કે તમને પ્રેરણા પણ આપી આપતી હોય છે. અમુક જે મહાન વ્યક્તિઓ થઈ ગયા ગાંધીજી લઈ લો કે પીજા કોઈ લઈ લો તો એમની જે આ મ કથા છે એ પણ વાંચવામાં આમ તમને ઘણી મજા આવે આનંદ મળે અને આશ્ચર્ય પણ થાય કે એમને આવું આવું કામ કર્યું હશે પોતાના દેશ માટે
હા એ તો સાચું કીધું.
હા.
અને એમના પરથી શીખવા પણ મળે અને પ્રેરણા પણ મળે. કે આમના જ જીવનમાં આટલું બધી પ્રોબ્લેમ્સ હતી તો બી આપણે આટલા મોટા લીડર બન્યા આપણેે બી થોડીક તો પ્રોબ્લેમ વેઠીને આપડે થોડુંક તો સારું જીવનમાં આગળ વધી શકીએ છે.
હા એ તો વાત સાચી છે તમારી અને જો તમે નિયમિત વાંચનની ટેવ કેવી મનને આમ શાંત રાખે છે અને તનાવ પણ ઓછો કરવામાં મદદ કરતી હ હોય છે.
હમ્મ
હા અને પુસ્ત
સારી આવી જાય એનાથી અમુક લોકોને બીમારી હોય ને ઊંઘ ના આવતી હોય એની
હા એ વાતય સાચી છે તમારી અને પુસ્તકો કેવું આપણને આમ સારા સંસ્કારો છે નૈતિક મૂલ્યો છે અને જીવનના અનુભવો પણ શીખવતી હોય છે.
હા
હા અને અમુક પુસ્તમોતક પુસ્તકોમાં તો કેવું હોય છે કે આપણા ધાર્મિક પ્રસંગો છે ઐતિહાસ છે. કે કોઈ તહેવાર છે એને લઈને પણ આમ બ ઘણું બધું આમ લખેલું ડિટેલમાં હોતું હોય છે.
હા આપડે સાંભળેલું હોય એના કરતા એને આપડે વાંચીએ ને તો ભી આપડે નવું નવું શીખવા મલે કેવું આવું ભી હોય
હા અને આપડા જીવનમાં એના પ્રત્યે આમ ઐતિહાસક કે એના પ્રત્યે નોલેજ પણ એટલું વધે
હા
ને હાલ તો કેવું પૂજા પાઠ માટેની પણ એક પુસ્તકો આવતી હોય છે કે તમારે કઈ રીતે પૂજા પાઠ કરવી અને એ જે પૂજા છે એને પાછળ વાર્તા શું છે એ પણ એમ પુસ્તકમાં લખેલી આવતી હોય છે.
પૂરું જ્ઞાન મલી જાય
હા અને કેવું કે આજના સમયમાં તો આમ ઘણા લોકો મોબાઈલ છે અને સોશિયલ મીડિયા છે એની પર આમ વધારે સમય પાસાર કરતા હોય છે જો એ લોકો આમ દરરોજ થોડો સમય પણ પુસ્તકો વાંચવામાં કે ફા અ‌ ફાળવવામાં આવે તો જ્ઞાન અને વ્યક્તિત્વ બંનેમાં વધારો થતો હોય છે.
હમ તમે કીધું એમ એકાગ્રતા પણ વધે મન પણ સ્થિર થઈ જાય
હા અને હાલ હાલ તો કેવું કે શાળા લઈ લો કે કોલેજો લઈ લો એમાં તો કેવું લાયબ્રેરી ની પણ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે બાળ કોને કે એ પોતાનો આમ સર્વાંગી વિકાસ અ કરી શકે પુસ્તકો સાથે રહીને
હમ અમારા કોલેજમાં પણ લાઈબ્રેરી છે. અને એક એક જ વિષયની એક વિષયની પણ બોવ બધી પુસ્તકો છે. ગમે હમ એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જ્ઞાન મલી જાય એક જ વિષયનુ
હા અને અમારે પણ કેવું કે આખી યુનિવર્સિટી છે ને એની પણ એક આખી મોટી પુસ્તકાલય છે અને એમાં તો બધાજ જ વિષય લેલો બધા જ એના વિશે આયલું આપેલું હોય છે. કોલેજોમાં કેવું કે એમના જેટલા વિષયો છે એને રિલેટેડ તમને બુકસ મલશે પણ કોઈ યુનિવર્સિટીનું કે મોટું જે પુસ્તકાલય હોય છે ત્યાં એમ તમને એ સબ્જેક્ટ સિવાય પણ ઘણા બધા વિષયોની પુસ્તકો જોવા મળતી હોય છે.
હમ એ સબ્જેક્ટ અલગ અલગ ભાષાઓના પુસ્તકો લિટરેચરનો નવલકથાઓ કે બીજી વાર્તાઓ બઉુ બધું હશે તો તો ત્યાં
હા ઘણી જ વસ્તુઓ હોય છે પુસ્તકોને લઈને અને કેવું કે પુસ્તકો વાંચવાની ટેવ છે ને સફળતા અને સર્વાંગી વિકાસ નિ યમ એક ચાવી હોય ને એ પણ કહી શકીએ
હમ એ તો છે.
અને સારો પુસ્તક કેવું જમે જીવનનો આમ સાચો માર્ગદર્શક છે.
હમ.
હા એટલે મારું કેવું તો એવું છે કે દરેક વ્યક્તિ એ છે ને દરરોજ થોડો સમય કાઢીને પણ આમ પુસ્તકો વાંચવા માટે તેમ જરૂર ફ ફાળવ હોવો જોઈએ સમય
હવે હું આજથી હું પણ એવું જ કરીશ થોડું થોડું તો વાચી સકતી રોજ
હા કેમ કે ઘણી માનસિક રીતે આમ તમને આગળ વધારે છે.
હમ
સારું સારું ચલો
હા આ વાતો તો ક્યારેક ખતમ જ નહી થાય હા હા હા વાંચું વાંચું હા આવજો
હા
હા